હલો હલો.
હલો.
હેલો.
હા. તને યાદ છે, ગયા અઠવાડિયે આપણે પરિવાર વિશે કેટલી લાંબી વાત કરી હતી. એ પછીથી મારા મગજમાં એક નવો જ વિ વિચાર ફરી રહ્યો છે, એટલે આજે ખાસ તને ફોન કર્યો.
હા યાર મને બરાબર યાદ છે, બોલને. એવો તો કયો મોટો વિચાર આવી ગયો કે સ્પેશિયલ ફોન કરવો. બધું બરાબર છે, ને.
હા બધું બરાબર છે બસ આયસ હવે મોટા ધોરણમાં આવી ગયો છે એટલે મને એના ભવિષ્ય તેને ચિંતા થવા લાગી છે કે આજકાલ ભણતર એટલું મોંઘુ થઈ ગયું છે ને અને કોમ્પિટિશન પણ એટલી વધી ગઈ. છે અત્યારથી પ્લાનિંગ નહી કરીએ તો પછી મોડું થઈ જાય તું આરા માટે શું વિચારે છે
હા તે એકદમ સાચો મુદ્દો ઉઠાવ્યો આજકાલ ખાલી ભણવાની ભણવું પૂરતું નથી એના માટે તે ફાઈનાસ સ્પેશલ બેક બેકઅપ બઉ જરૂરી છે. અમે આરામના હાયર એજ્યુકેશનમાં તે એ જન્મ યો તારથી જ એ જન્મ્યો ત્યારથી ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને પીપીએફ સ્વરૂપ કરી દીધું છે દર મહિને અમે એમાં નાની રકમ જમા કરી જે અડાર વર્ષ ન થાય ત્યારે એની કોલેજ ફી માટે અમારે કોઈ કોઈની પાસે આ લાંબો કરવો પડે કરવો પડે કે એજ્યુકેશન લોન ન લેવી પડે.
અરે વાહ તે તો બહુ વહેલું વિચારી લીધું અમારે તો બસ એવું જ હતું કે પપ્પ જી ની ફિક્સ ડિપોઝિટ છે. એટલે વાંધો નહીં આવે પણ હવે સમજાય છે કે મોંઘવારી ના પ્રમાણમાં એફડી નું વ્યાજ બહુ ઓછું પડે છે. તો મને સમજાવ ને મારા આયુસ અને ખુશી માટે અગત્ય અત્યારથી શું કરવું જોઈએ?
સોરી ત હજુ પણ મોડું નથી તેયું તારા બાળકો હજી સ્કૂલમાં છે સૌથી પહેલા કોઈ સારા ફાઈનાન્શિયલ એડવાઈઝર પાસે જઈને ત્યાય શરૂ કરાવી દે શેર બજાર ના જોખમ થી ડરવાની જરૂર નથી લાંબા ગાળે એમાં લાંબા ગાળે લાંબા ગાળે એમાં સોના કે એફડી કરતા બમણું વળતર વળતર મળે છે. દીકરી દીકરી ખુશી માટે સુ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું લવી શકે છે જેમાં જમા પણ વધારે છે અને વ્યાજ પણ વધારે છે અને લગ કે ભણતર વખતે મોટી રકમ ટેક્સ ફ્રી મળે છે.
આ સુકન્યા યોજના વિશે તો મેં સાંભળ્યું છે હું કાલે જ એની વિ ગત કઢાવુ છું અચ્છા, તારા પોતાનો ફ્લેટ લેવાનો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો? તમે લોકો હજી ભડાના ઘરમાં જ રહો છો ને?
હા રીટા અમે અત્યાર સુધી ભડાના ફ્લેટમાં જ છીએ પણ હા એ પણ અમારા ભવિષ્યના પ્લાનિંગ નો જ એક ભાગ હતો રાહુલ રાહુલે અને મે કર્યું હતું કે જ્યાં સુધી અમારી પાસે ઘરની કિંમત ના ચાલી થી પંચાસ ટકા ડાઉન પેમેન્ટ જેટલો પૈસા ભેગા ન થાય ત્યાં સુધી મોટું હોમ લોન નું દેવું લ દેવું નથી લેવું છે જો મોટી લોન લઈએ તો દર મહને આખો પગાર
ઈ એમ આઈ માજ જતો રહે છે, અને બચત ઝીરો થઇ જાય છે.
એ વાત પણ સાચી છે હા મારી જેઠાણી અને ભાઈજી એ ત્રણ વર્ષ પહેલા લોન પર એક મોટો બંગલો લીધો. અત્યારે એમના પગાર નો અડધો વ્યાજમાં જ જાય છે, ક્યારેય ઘરમાં કોઈ મેડિકલ ઇમ જન્સી આવે તો પૈસા ની ખેત થઈ જાય.
બસ આજ મોટી ભૂલ થી બચવાનું છે, અમે આવતા વર્ષ નવરાત્રીમાં અમાર પોતાના ઘર બુક કરવાના છે, અમે એટલી બચત કરી લીધી છે કે લોન બહુ ના હ તે પાદ સેજે પાંચ થી સાત વર્ષમાં પૂરી થઈ જશે. ઘર લેવું એ માત્ર શકનું જ નથી, બજટ પ્રમાણે હોવું જોઈએ.
તે હમણાં મેડિકલ ઈમરજન્સી ની વાત કરી ને એના પરથી યાદ આવ્યું ગયા મહિને પપ્પાજી એ અચાનકજ ની તકલીફ થઈ અને હોસ્પિટલ નું બિલ અઢી લાખ રૂપિયા આવ્યું. જે અમારી પાસે ફેમિલી હેલ્થ અ ઇન્સ્યોરન્સ ન હોત તો અમારે બધી બચત એક જ ઝટકે સાફ થઈ ગઈ હોત.
હા બિલકુલ સાચી વાત, આજકાલ પ્લાનિંગમાં સૌથી પહેલું પગત હેલ્થ ઈન્સ્યોરન્સ અને ધરમા લાઈફ ઈન્સ્યોરન્સ છે ઘણા લોકો સારું છે કે એમાના પ્રીમયમના પૈસા હવે વેડ ખાઈ જાય છે, પણ ખરી મુશ્કેલીમાં એજ આપણી ધાલ બને છે. તે અને તારા પતિ તમારા બને ન ધર્મ પ્લાન લીધુ શેકે નહીં?
હા મારા પતિ એ ઓફિસ તરફથી મળતા વીમા સિવાય એક પર્સનલ ટર્ન પ્લાન પણ લીધો છે, ભગવાન ના કરેને ક્યારેય કઈ અણધારીયુ બને તો પાછળથી પરિવાર રોડ પર ન આવી જાય.
અરે વા તું તો ભલે ગામ ગામમાં મોટા પરિવારમાં રહે છે પણ તારી સરોહી એકદમ સરસ અને જાગૃત તે ભવિષ્ય નુ પ્લાનિંગ એટલે જ કે કારણ કે સુખમાં હોઈએ ત્યારે જ દુખ દુઃખ ના દિવસ ની તૈયારી કરી રાખ કરી રાખવી.
તને એક વાત પૂછું? આપણે આખી જિંદગી બાળકો પાછળ અને ઘર પાછળ ઘસાઈ જઈએ છીએ પણ આપણા પો તાના ઘડપણ નુ શું? જયારે આપણે કામ કરવા માટે સક્ષમ નહી હોઈએ ત્યારે બાળકો આપણને સાચવશે કે નહીં સાચવશે તે નસીબની વાત છે ને.
હા બહુજ કબિર છે પણ સાચું છે આજની પેઢી ગમે એટલી સારી હોય પણ ભવિષ્યમાં એમની પોતાનીજ મજબૂરીઓ હોઈ શકે છે, એટલે જ રાહુલ અને મેં નક્કી કર્યું છે. કે અમે ક્યારે આરવ પર બોજ નહિ બનીએ, અમે અમારા રિટાયરમેન્ટ માટે નેશનલ બેન્ક સિસ્ટમમાં રોકાણ શરૂ કર્યું છે.
આ પેન્શન પ્લાન કેવી રીતે કામ કરે છે?
આમાં આપણેે દર મહિને થોડા થોડા પૈસા ભરવાના હોય છે. જે આપણે શેઠ પછી આપણને એક મોટી રકમ તરીકે પાછા મળે છે અને દર મહિને
ફિક્સ, પેન્શન પણ ચાલુ થઈ જાય છે આનાથી ઘડપણમાં આપણે આત્મનિર્ભરતા જળવાઈ રહે છે આપણે આપણા નાના મોટા ખર્ચ કે દવાઓમાં તો બાળકો સામે હાથમાં ફેલાવા
ખરેખર આ તારી સાથે વાત કરીને મારી આંખો ખોલી ગઈ હું આજે જ રાત જમ્યા પછી એમના પપ્પા સાથે બેસીને આપણું આખું ફાઈનાન્શિયલ બજેટ અને રિટાયરમેન્ટ પ્લાન ફરીથી ચેક કરીશ. આપણે ક્યાં ખોટા ખર્ચ કરીએ છીએ અને ક્યાં બચત વધારી શકીએ એ જોવું પડશે.
હા અને બીજી એકાદ ભવિષ્યના પ્લાનિંગમાં ખાલી પૈસા જ નહિ પરંતુ તારું પોતાનું અસ્તિત્વ પણ છે બાળકોમાં બાળકો મોટા થઈ ગયા ભણવા બહાર જતા હશે જતા રહેશે ત્યારે તારી પાસે બહુ નવરો સમય હશે તો અત્યારથી જ તારો શોખ જેમ કે સીવણ કામ સીવણ કામ કુકિંગ ક્લાસ કે ઓનલાઈન કોઈ નાનું બિઝનેસ શરૂ કરવ વિચાર ઘડપણમાં મને પર પરવલું રહેવું પણ એટલું જ જરૂરી છે.
વા તો મારા મનની વાત છીનવી લીધી મને ઓર્ગેનિક મસાલા ઘરે બનાવવાનો બઉ શોખ છે. હું વિચારી રહી છું કે થોડા સમય પછી ઘરમાં કામમાંથી પરવારીને નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરું.
ચોક્કસ કરજે મારી પુરી મ તારી સાથે રહેશે ચાલ હવે વાતો અમે વાતોમાં ઘણો સમય થઈ ગયો ત્યારે પણ સા સાંજમાં જમવાની તૈયારી કરવાની હશે ને?
હા બેન ચોક્કસ આજે તારી સાથે વાત કરીને ભવિષ્ય નનો ડર ગાયબ થઈ ગયો અને એક નવી દિશા મળી ગઈ થેન્ક યુ સો મચ દોસ્ત.
અરે એમાં થેન્ક યુ કેવું આપણે સહેલી છીએ એકબીજા ના કામમાં ન આવે તો કોણ આવશે? ચાલ બધાને મારા પ્રણામ કહેજે બાય બાય!
હા ચોક્કસ